હા બોલ હા. આવે છે આવે છે બોલ
તારા બેકગ્રાઉન્ડમાં. બહુ અવાજ આવેજ.
મારાં બેગ્રાઉન્ડમાં
હે હજી આવેજ.
થોડો થોડો તો આવશે અત્યારે.
એવું છે કેમ.
સાંજ નો ટાઈમ છે એટલ થોડો તો આવશે.
એવું શું કરતી તી
કસું નહી બેઠી તી ચા નાસ્તો કરીને.
સરસ સરસ તો બસ માં જવાનું છે પરમ દિવસ કોલેજ.
હા પરમ દિવસ બસ માં જવાનું છે કોલેજ.
બસ ના તો ઠિકાણાએ નથી.
હા એજ ને જોને સવાર સવારમાં કેવા લો ચા વાગે છે મળે ના મળે એવું.
હા આપડે જે પેલા બસમાં જતા તે બન. બસ કેન્સલ કરી દીધી મૂકતા જ નથી હવે.
આપડે તો ઠીક બીજી કોલેજો વાળાને કેવું અવેલેબલ હોય છે બસો બધી.
નથી હોતું.
હા. મોસ્ટલી આ. છે વડોદરા છે અમદાવાદ એ બધા વાળા માટે તૈયાર જ હોય છે બસો દસ દસ.
હા આપડે જ આપડે જ વાંધો. પડે છે બસ નો. અને આપડણે વહેલું જવું પડે ને અમુક. બસ વાળા તો કેવું કરે છે આપડે ચડતા હોય ને. બસ ઉપાડી દસ કેટલો રિસ ભી છે બસ માં જવાનું.
હા એના કરતા તો બેટર છે કે પોતાનું વ્હીકલ હોય ને તો બે ત્રણ ફ્રેન્ડ એક વ્હીકલ પર જાય તો પેટ્રોલ ના પૈસા બી શેર થઇ જાય. અને ઈઝી. પડે.
હાસ તો.
હા કેમ કે આ તો ટાઈમિંગ જ નહી હોતા નક્કી.
એટલે બસ બસ નું જ નક્કી નહી હતું ટાઈમિંગ ની તો વાત છોડ. બસ આવાની છે કે નહી એ નક્કી નહ હોતું.
હા એજ સવારે જનોડવાળી આવતી હતી પેલા. એ બંધ થઈ ગઈ પછી રાવલીવાડી ચાલુ થઈ.
બોચાસણ એ બંધ થઈ ગય.